હલો હા બોલો કેમ છો હલો
હલો.
હલો.
હા કેમ છો?
બસ એકદમ મજામાં તમે કેમ છો?
બસ મજા માં મારો અવાજ આવે છે તમને
હા આવે છે તમને મારો અવાજ આવે છે.
હેલો.
હલો.
હેલો.
હલો હલો. હલો હલો.
નહી આવતો અવાજ હેલો હા લ્યો આ બોન
હા તમને મારો અવાજ આવે છે?
હા આવ્યા આવ્યો અવાજ આવ્યો હમ્મ.
ઓકે હા બોલો તમે કેમ છો?
બસ મજામાં જો હમ્મ શું કરે તમારા બસ શાંતિ જો તમારા બાલગોપાલ શું કરે છે.
બસ જો એ બેઠા છે આજ તો ર યાત્રા રથયાત્રા હતી એટલે આજે તો શણગાર કરીને એવા બેઠા છે ને બસ એમનું જમવાનું બનવાની તૈયારી થાય
બરાબર બરાબર તો તમાર ત્યાં રથયાત્રા નીકળે છે. હેલો હેલો. હેલો.
હા મારો અવાજ આવે છે?
હા આવ્યો આવ્યો હા.
હા બોલો બોલો.
અ તમાર ત્યાં રથયાત્રા નીકળે છે?
હા અમારે ત્યાં રથયાત્રા નીકળે છેન સવારે બી નીકળે અને અત્યારે સાંજે મોટી રથયાત્રા નીકળે
બરાબર બરાબર.
હા.
ના એ હું કોઈ દિવસ ગઈ નથી પણ મારા માસી ના ઘરે છે ને લાલચી પધારે છે. તો એ જોયું છે મેં
હા હા હા તો તમે શું કરો?
એટલે એમાં કેવું છે અમાર ત્યાં એક મંદિર છે નારાયણ દેવનું ત્યાં લાલજી બિરાજે છે. તો એને છે આ લોકો રથયાત્રાને દિવસે બધાના ઘરે જને જઈને ઘરે ભગવાનની પધરામણી હોય ને એના એના ઘરે પાંચ પાંચ મિનિટ માટે લઈને લાલા ને બેસાડે આરતી કરે અ ભોગ ધરાવે અને પછી પાછા એ લોકો બીજાના ઘરે જાય એટલે એવું બધાના ઘરે થોડા થોડા ટાઈમ માટે લઈ જાય એ લોકો લાલાને આખો દિવસ એ લોકો ફેરવે જેમ જગન્નાથ પુરી માં કેવું આખો દિવસ ભગવાનને ફેરવે એવી જ રીતે અમારે બી ભગવાનને આ ખો દિવસ ફેરવે
પણ તમારે એના માટે કશું કરાવું પડે કે તમારે ઘરે આવે તો તમે લગ કઈ આગળ મલી આવો કે ભઈ અમાર ઘેર પધરાવા છે ભગવાન
હા એટલે જો ધારોકે આ વર્ષે મારા ઘરે નથી પધાર્યા તો જે મારા માસીના ઘરે આયા તો મારે એમને કહેવું પડે કે આવતા વખતે મારા ઘરે આવજો અને આપડે જે દાન દક્ષિણા આપવી હોય એ આપણે આપી દઈએ એ લોકો એવું કમ્પલસરી નથી કે આપવા જ પડે પૈ પૈસા પણ આ તો આપણે આપડા ઘરે ભગવાન આવે તો આપડણે આપી દઈએ એમ પૈસા.
હા હા તો તો મંદિર માં જવું પડે મળવા એ લોકોને,
હા મંદિરમાં જવું હોય તો મંદિરમાં અને જો ધારોકે, આ વખતે મારા માસીન ઘરે આવે તો મેં એમને કહી દીધું કે આવતા વખ તે મારા ઘરે બી આવજો તો એ લોકો આવે મારા ઘરે.
તો એના માટેની આપડે કોઈ સગવડ કરવી પડે કે કશું આવે તો આ આ બધું ક શું શું તૈયારી કરવી પડે?
હા લાલજી નું સિંહાસન તૈયાર કરવું પડે, એમને બિરાજવા માટે ભોગ તૈયાર કરવો પડે પ્રસાદ. તૈયાર કરવો પડે, આરતી તૈયાર કરવી પડે અને જે તમને જેમને બોલાવવા હોય એ લો કોને બોલાવાના આરતી માટે,
અને પ્રસાદમાં શું ધરાવવાનું હોય છે, બધું અંદર?
પ્રસાદમાં છે, ને આપણે જગન્નાથ ભગવાનને મગ ધરાઈએ ખબર છે.
હા, હા, હા.
ધરાવવાના જાંબુ ધરાવવાના એટલે બધા ફ્રૂટસ જ ધરાવે છે, મોસ્ટલી ભગવાનને.
હા, હા અમદાવાદમાં તો કેરી, મગ. અને જાંબુ હોય છે, હ
અમેં આજ કોઈદે અમદાવાદની રથયાત્રા જોઈ નથી. તમે જોઈ છે?
હા જોઈ છે, ને ત્રણ- ચાર વાર જોઈ છે.
કેવી હોય?
બઉ જ સરસ બઉ જ ફાઇન હોય છે. બધું હાથી, ઘોડા અને શણગારેલા હોય, ગાળીઓ હોય. પછી પેલા અખાડામાં ને બધા કરતા હોય છે, અખાડાવાળા ઈ અખડાવાળા હોય ભજન મંડળી હોય. બધું કેટ કેટલું હોય છે, અંદર
બહુ મોટી બહુ મોટા રથો હોય?
હા સરસ હોય મોટા રથમાં. ભગવાનને બેસાડેલા હોય બધા ખેચે ભગવાનનો રથ.
જેમ જેમ જગન્નાથ પુરીમાં હોય છે, એવી જ એવા જ રથો હોય?
હા એવા જ રથો હોય છે, હા
અને અને જગન્નાથ ભગવાન જ હોય કે પછી લાલો હોય?
ના લાલો નહી જગન્નાથ ભગવાન જ હોય છે, જગન્નાથ ભગવાન, સુભદ્રા. અને બલદેવ.
અચ્છા અમદાવાદમાં છે, મંદિર?
છે, જમાલપુરમાં છે, બહુ સરસ મંદિર છે.
અચ્છા મેં કોઈ દિવસ જોયું નથી મને એટલી બધી ઈચ્છા છે, ને જગન્નાથપુરીની અને અમદાવાદની રથ યાત્રા જોવાની ભગવાન બોલાવતા જ નથી પણ,
ના ખરેખર બહુ મજા આવે તમે એકવાર જાઓને તો તમને એમ થાય કેના ફરી જવું. છે જોવા એટલી બધી પબ્લિક દૂર દૂર થી આવે છે, જોવા બહુ થકાય.
અમને જોવા મળે ખરા ભગવાન?
હ, હ, હ એજને,
હા અને મેં ગઈ વખત. તેવું સાંભળ્યું હતું કે બે -ત્રણ હાથી ગાંડા થયા હતા, એમ પબ્લિકના લીધે
હા થયું તું થયું તુ એ પેલું બોમ્બ ફોડ્યો હતો ને, બોમ્બ ફોડ્યો તો ને હા, તેમાં હાથી ને કન આગળ કર્યું તુંને એટલે એમાં થયો તો હથી ગાંડો, હ.
અચ્છા, હા એટલે મેં ન્યૂઝ જોઈતી નેતો પછી એમ થાય કે આવું કંઈક, થઈ જાય તો શું કરવાનું એમ આપણે,
હા, હા,
જગન્નાથપુરીની યાત્રાના જોઈ છે, તે
હા જોન અમદાવાદની તો અરે જગન્નાથપુરીની નથી જોઈ મેં હા,
તમને ત્યાં જવાનો ચાન્સ મળે તો જાઓ તમ ત્યાં
હા જઈએ જઈએ બધા ફ્રેન્ડો જતા હોય તો જોડે જવાની મજા આવે.
હા બહુ જ મસ્ત જગ્યા છે.
બઉ જ ફાઈન હમ હા
હા બોલો હા બસ કઈની તો શું ચાલે બસ એકદમ મજામાં.
હા આ જોઓ ને મારી બિલાડીઓ બુમા બુમ કરે છે.
તમારે ઘરે બિલાડી છે?
હા જોવ ને ક્યાંરની બૂમો પાડે છે ભૂખ લાગી છે એટલે
મને અવાજ આવ્યો પણ મને ખબર ના પડી કે શું છે એમ
હેલો હલો હલો હલો હલો હલો અવાજ નથી આવતો તમારો હલો યમુના હલો જો કઈક આઘીપાછી થાય યમુના હલો હલો હલો હલો હલો હલો નહીં આવતો અવાજ હલો હલો યાર મુ મૂક હવે ચલ